જય શ્રી કૃષ્ણબહેન
શ્રી શ્રી કૃષ્ણ કેમ છો તમે
મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજે આપણે નૃત્ય સંગીત અને મનોરંજન વિશે વાત કરીએ
વહા આ તો ખૂબ રસપત્ર વિષય છે અને નૃત્ય અને સંગીત તો જીવનમાં આનંદ ભરી દે છે.
બિલકુલ એકદમ સાચું ક્યું સંગીત એ મનની ભાષા છે. જે ભ આપણી ભાવના શબ્દોથી વ્યક્ત નથી થ થઈ શકતી. તે સંગીત દ્વારા વ્યક્ત થઈ જાય છે.
એકદમ સાચું કયું સંગીત સાંભળવાથી મન શાંત થાય છે તનાાવ ઓછો થાય છે અને મન પ્રસન્ન બની જાય છે.
બિલકુલ એકદમ સાચી વાત કરી તમે. આજકાલ ના વ્યસ્ત જીવનમાં સંગીત એક પ્રકારની દવા સમાન બની ગયું છે. જે આપડા મનને પ્રસન્ન રાખવા માટે બહુ જરૂરી છે.
બિલકુલ સવારે ભજન અથવા મધુર સંગીત સાંભળવાથી આખું દિવસ સકારાત્મક રહે છે.
બિલકુલ નૃત્ય પણ એટલું જ મહત્વનું છે. નૃત્ય ફક્ત કલા નથી પણ એક પ્રકારની કસરત પણ છે.
બિલકુલ હમ નિત્ર નિત્ય કરવાથી શરીર સ્વસ્થ રહે છે આત્મવિશ્વાસ વધે છે અને મનના ઉત્સવ આવે છે.
બિલકુલ. ગુજરાતમાં ગરબા અને દાંડિયા નૃત્ય ખૂબ પ્રસિદ્ધ છે.
હા અને નવરાત્રીમાં આ કું ગુજરાત ગરબાની ધૂમ પર ઘૂમી ઊઠે છે.
બિલકુલ ગરબા ફક્ત નૃત્ય નથી પણ આપણી સંસ્કૃતિ અને પરંપરાનું પણ પ્રતીક છે હવે તો જોઈએ તો ગરબા નો ઉત્સવ કરવા માટે બધા જ દેશમાં આપણા દેશમાં તો ઠીક પણ દેશની બહાર પણ અ બધા લોકો બહુ ઇન્ટરેસ્ટ ધરાવે છે અને આ આપણી સંસ્કૃતિ બધી ચારો તરફ ફેલાઈ રહી છે ગરબા નિત્ય કરવા માટે હમ આ અ અ હ બહુ બધા લોકો આજકાલના જે યુવાનો છે એ લોકો બહુ જ ઇન્ટરેસ્ટ રાખે છે. અને ગરબા નૃત્ય એ બહ જ બધી જ દેશોમાં અને બધા શહેરોમાં બહુ સારી રીતે ઉજવવામાં આવે ગુજરાતમાં નથી પણ ગુજરાતની બહાર ના બીજા બધા શહેરોમાં પણ એટલી જ ઉત્સવથી અ ગરબાનો ઉત્સવ મનાવવામાં આવે છે. નવ દિવસ સુધી ગરબા અમ ગ ગરબા જેવી પ્રવૃતિ કરીને અમ કેટલા બધા લોકો પોતાનું વજન ઓછું કરવા માટે પણ આ અ ટેકનિક અપનાવે છે.
એકદમ સાચું કું તમે બેન. નાના બાલ નાના બાળખોથી લઈને વર્તા સુધી બધા ગરબા રમવાવામાં આનંદ આવે છે. અને તમને કયો સંગીત વધારે પસંદ છે.
મને સુગમ સંગીત અને ભજન ખૂબ પસંદ છે અને તમને.
મને લોકગીત અને ફિલ્મી ગીત બંને પસંદ છે.
બિલકુલ લોકગીતમાં પણ આપણે સંસ્કૃતિ અને લોકજીવનની ઝલક જેવા જોવા મળે છે. લગ્નગીત હાલરડા લોકગાયન આજે પણ લોકપ્રિય છે.
એકદમ સાચું કયું અને સંગીતના ઘણા પ્રકાર હોય છે જે છે શાસ્ત્રીય સંગીત લોકસંગીત સુગમ સંગીત વચન અને આધુનિક સંગીત. શાસ્ત્રીય સંગ શાસ્ત્રીય સંગીત સાંભળવા મારા ધીરજ અને સમજવાની જરૂરી છે.
બિલકુલ અ સમજ એ તમે એકદમ સાચી વાત કીધી છે. પણ જેને શાસ્ત્રીય સંગીતની સમજ હોય છે તેને. અજબ જ આનંદ મળે છે. સમજથી સંગીત નું એજ કનેક્શન છે. કે જે આપણે એના જે બોલ છે એને સમજીને પછી એનો આનંદ પ્રાપ્ત કરી શકીએ. અને મનોરંજન મ.
અને મનોરંજન જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. સતત કામ કરતા રહેેવાથી મન થાકી જાય છે. એટલે થોડો સમય મનોરંજન માટેત્ર જરૂર કાઢવો જોઈએ.
બિલકુલ સાચું કો છો તમે. મનોરંજન કરવું ખૂબ જ જરૂરી છે રોજિંદાના કામકાજ થી થોડોસો. અ થોડો હળવા પળો કાઢવા અને મનોરંજન ના માધ્યમથી. એનો એ એ હળવાશ અનુભવી એ પણ બહુ જ જરૂરી છે. અને જોઈએ તો બીજું છે કે કોઈ પુસ્તક વાંચીએ. કોઈ સંગીત સાંભળીએ કોઈ ફિલ્મ જોઈએ. અને કોઈ રમત રમીએ આ બધું જ મનોરંજનનો એક ભાગ છે.
એકદમ સાચું કયું પરિવાર સાથે. તે સમય પ્રસાર કરવો પણ એક સુંદર મનોરંજન છે. પરિવાર સાથે હસવું વાતો કરવી અને રામતો રમ અમ અને રામતો રમતો. એ પણ આનંદ આપે છે ને
બિલકુલ. પહેલા લોકો જીવન જીવંત કાર્યક્રમો જોતા હતા. હવે મોબાઈલ અને ઇન્ટરનેટ નો વધારે ઇસ્તેમાલ કરીને. અ એ બધું આપણે ફોનમાં જ જોઈએ છેએ અને વધારે પડતો સમય ફોન પર. અ પસાર કરે છે ટેકનોલોજી એ મનોરંજન. જે ન સાધન બની ગયો છે. પણ તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
એકદમ સાચું કયું અને વધારે મોબાઈલ જોવાથી સમય પગ. બગાડા થાય છે અને. આ રોગ્ય પણ અસર પડે છે ને એને બાળકોનું પણ આઉટડોર ગેમ્સ સંગીત અને સાંસ્કૃતિક ગતિવિધિઓમાં ભાગ લેવા પ્રોત્સા. હિત કરવું જોઈએ આથી તેમમાં સરપામી વિકાસમાં મદદ મળે છે.
બિલકુલ સાચું કહો છો તમે. અ સંગીત શ. થી બાળકોમાં એકાગ્રતા અને અનુશાસન આવે છે. અને નૃત્ય શી ખવાથી આત્મવિશ્વાસ અને મંચ પર બોલવાની હિંમત વધે છે.
તમ સાચું કયું તમે અનેક લોકો સંગીતને કરીયર તરીકે પણ પસંદ કરે છે. કોઈ ગાય છે ગાયક વાતક, સંગીતકારક અને નૃત્યકાર તરીકે સફળ કરીયર બનાવી શકાય શકે છે. આ આસી રિયાલિટી શો દ્વારા ઘીણી પ્રતિભાઓ મંચ મલે છે.
એ નાનાં શહેરો અને ગામડાઓમાંથી પ્રશા કલાકારો આગળ વધી રહ્યા છે.
બિલકુલ, મનોરંજન જો સ્વસ્થ અને સકારાત્મક હોય તો જીવનને વધારે સુંદર બનાવે છે અને મનોરંજન એવું હોય જોઈએ કે જ્ઞાન, સંસ્કાર અને આનંદ આપે છે.
બિલકુલ સાચું કહો છો તમે. કે હું કહેવા કહીશ કે નૃત્ય, સંગીત અને મનોરંજન જીવનમાં રંગ ભરવા માટે અને આપણા જીવનને થોડો અ અલગ મો મોડ આપવા માટે બવ જ જરૂરી છે. એટલે આપણે બધાને નૃત્ય, સંગીત અને મનોરંજન થી આપણા જીવનને થોડોક યાદગાર બનાવવો જોઈએ. અ એમાં અ રસ પૂરવો જોઈએ. અને નૃત્યથી આપણા મનને ઉત્સાહ મળે છે. સંગીતથી શાંતિ મળે છે. અને મનોરંજનથી જીવનમાં આનંદ વધે છે. તો આ પણ એક એક આ પણ વાત છે કે સંગીત વિના કોઈપણ ઉત્સવ પૂરો હોતો નથી આપણે જોઈએ લગન, જન્મ દિવસ, ધાર્મિક કાર્યક્રમ કે રાષ્ટ્રીય પર્વ. બધી જ જગ્યાએ સંગીત એ વાતાવરણને વધારે જીવંત બનાવી દે છે.
એકદમ સાચું કયુ પહેલાં સમયમાં લોકા પરિવાર સાથે બેઠીને લોકગીત ગાતાં હતાં. અને દાદા-દાદી, નાનાં-નાની પાસેથી બાળકો ઘણાં સુંદર ગીત શીખતા હતા આજે પણ જો આપણે આપણી લોકસંસ્ કૃતિ જાલવી જાલવી રાખવી હોય તો લોક ગીત અને લોકનૃત્ય પ્રોત્સાહ આપવું જરૂરી છે.
બિલકુલ. આપણે જોઈએ તો ગુજરાતનાં ગરબા, રાસ ટીપ્પણી અને હૂડો જેવાં લોકનૃત્યો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. નવરાત્રીના દિવસોમાં વિદેશમાં રહેતાં ગુજરાતી લોક કો પણ ગરબા ગમે છે આ જોઈને આપણને મર્ગ થાય છે. સંગીતા પણ વાઘ્ય યંત્રોનું ઘણું મહત્વ છે.
હા, બિલકુલ. તબલા, હાર્મોનિયમ, બાસુરી, સિતાર, ઢોલ, નગાડા અને કી-બોર્ડ જેવા વાધ્યો સંગીત વધારે મધુર બનાવે છે. અને મને બાસુરી આવાજ ખુબ ગમે છે. એ સંભળવાથી મન શાંત થઈ જાય.
બિલકુલ અને મને તબલો અને ઢોલ ખૂબ પસંદ છે એ સાંભળવાથી ઉત્સાહ આવી જાય છે.
હા મને આજ ખૂબ સરસ્ વાત લાગી મને ખૂબ આનંદ આવ્યો તમારાથી જય શ્રી કૃષ્ણ
બિલકુલ અ આપડે જોઈએ તો કોઈ પણ કાર્યક્રમમાં નત્ય અને સંગીત હોય તો દર્શકો નો ઉત્સાહ વધી જાય છે
હા
પછી ફરી વાત કરીશું આ વિષ પણ વાત કરીને બહુ સારું લાગ્યું જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
હ